હલો
હા બોલો હા અવાજ અવાજ છે બોલો હા હા આવે છે
તું કરો છો ભાઈ
એ શાંતિ છે એ બેઠા છે જમીને
બરાબર એટલે શું અત્યારે તમે શું કરો છો નોકરી કર છો સ્ટડી કરો છો
સ્ટડી કોલેજ ખેતી ખેતી કરીએ બધું હા કોલેજ કરીિર
બરાબર હા તો કઈ કોલેજ કયા સબ્જેક્ટમાં કોલેજ કરો છો
અમે ઇકોનોમિક બી એ બી એ
બરાબર હ એક બાજુ કોલેજ કરો છો ને એક બાજુ સાથે સાથે ખેતી પણ કરું છ એમ
હા ખેતી પણ ખેતી માં આપડે ત્રણ સીઝન લઈએ અમે
ત્રણ સિઝન લોશે એમ ખેતીમાં બરાબર હ તો અત્યારે તમામે ચોમાસા નું અંદર કયો પાક કર્યો છે ખેતરમાં
ડાંગર જ હોય અમારા મોટા ભાગે તો ડાંગર જ હોય
એટલે તમે કયો કર્યો છે
અમે તોોડે આગરે જ કરે છું
ડાંગર કરી છે એમ હ કેટલા વીઘા કરી છે ડાંગર
અમે ટોટલ એક
હમ હમ એક વગો ડાંગર ક છે એમ બરાબર ડાંગર ની અંદર અ કયા ટાઈપની ડાંગર કહે છે એમ નામ ડાંગર નું નામ શું
એ બાસમતી બાસમતી ડાંગર કે ને બાસમતી ચોખા એ ગુજરાત સત્તર ગુજરાત સત્તર
બરાબર હા હા ગુજરાત સત્કાર કરી છે એમ
હ તેમાં તો અમે રાસાયણિક ખાતર બઉુ ઉપયોગ નહી કરતા અમે તો છાણીય ખાતર કે ને એ ઉપયોગ કરીને બને
બરાબર બરાબર હમ હમ પછી ડાંગરમ ડાંગર ના પાક પછી તમે શું કરો છો
અ ખાવા માટે રાખીએ થોડુંક વેચવા માટે
હમ બરાબર બરાબર તમારે કેટલું ઉત્પાદન થાય એમ કેલાણી ડાંગર થાય એક વિીઘા માંથી
થાય દસ પંદર હજાર ની થાય
હા બરાબર તો આ ડાંગર નો પાક તમે લઈ લો તો ડાંગર ની અંદર તમે દબાવ એવું છાંટો છો ખાતરી એું નાખો છે
દવા હ છાણી ખર ભરી હ રાસાયન ખાતરોનો
હમ એ પેલા ભરતાશે ને એ તો તમે પેલા ભરતાશે ને
હા એ તો પેલા જ છે
હમ એના પછી ડાંગર રોપ્યો પછી નાખો છો ઉપર
ડાંગર રોપ્યા પછી એ દાનો છંટાવ કરવો પડે એ તો
હમ તો તમારે જો ડાંગર કર હોય ને તો અંદર નાઇટ્રોજન બધા ખાતર આવે ને યુરિયા ખાતર બધા ખાતર તો તમેં એ નાખી શકો ડાંગર ની અંદર તો શું થ પેલું તમારું ઉત્પાદન સારું થાય પ્લસ તમા જે છોડ છે એ છોડ નો સારો વિકાસ થાય એટલે તમારે નાઇટ્રોજન યોગ્ય ખાતરો છે એ તમે ઉપયોગ કરી શકો છો ખેતર ની અંદર પણ બહુ વધારે પડતો ઉપયોગ કરવો પણ હાનિકારક છે બોવ વધારે નાઇટ્રોજન યુગ ખાતર વાપરવાથી અ હમ હમ
વધાર ખાતર નાખ જમીન પણ બગડે
બરાબર હમ એટલે આ ડાંગર નો આ ડાંગર ની તમે લણણી ક્યારેક કરશો કાપણી ક્યારેક કરશો?
દિવાળી પર
દિવાળી સમયે તમે એની કાપણી કરશો એમ હમ હમ બરાબર બરાબર પછી ત ચોમાસુ પાર્ક લે લો એ પછી તમે શિયાળા પાક તરીકે શું લો છો પછી શિયાળામાં
શિયાળામાં જોઈએ તો આપડે ઘઉં જ
તમે આખું કરો છો
તમાકુ નથી કરતા અમે તમાકુ તમાકુ ઓછી થાય એટલા માટે અમે ઘઉં કરી ખાવા માટે ઘઉ રાખવા ને
બરાબર બરાબર એટલે તમે ઘઉ કરો છોએમ
હા હા
હમમ કેટલું ઘઉનું ઉત્પાદન કેટલું થાય તમારે
એ ઘઉં નું ઉત્પાદન ચાલીસ મન જેવું થાય વીગે
બરાબર હ હમ પછી ઉનાળામાં તમે શું કરો છો
ઉનાળામાં તો ઉનાળામાં તો અમે કંઈ નથી કરતા
હમ હમ
ચાર કરીએ ડોબાને ખવડાવવા માટે
ઓહ લે પશુપાલન પણ કરો છો જોડે
હા હા પશુપાલન પણ થોડું ઘણુ બે ઘર માટે રાખીએ દહી દૂધ ખાવા માટે
હમ એટલે કેટલી ભેંસો છે તમારે
બે ભેંસો છે બે ભેસો
બે ભસો રાખો છો એમ હમ કેટલું દૂધ આપે દિવસ નું ભેંસ તમારે
અમારે બે બે બે ચાર ચાર લીટર આપે
બેવું ચાર ચાર લીટર હા લે એટલે આઠ લીટર જેવું થાય બરાબર બરાબર એ દુધ તમે ડેરીમાં મોકલો છો.
ડેરીમાં મોકલી ત્રસો ચારસો રૂપિયા નું થાય થોડુંક ખાવા માટે રાખી. ઘર માટે
બરાબર હમ હમ તો તમે જે ઘેર દૂધ રાખો દૂધ રાખો છો પછી એ તમે કયા કયા ઉપયોગમાં તમે લો છો
અમે અમે તેના ઘી ઘી બનાવવા માટે ખાવા માટે દહી માટે
હમ બરાબર ના કોઈ મહેમાન આવતો હશે તો કદાચ. ચામા ચા મુકવામાં તમ દૂધ ન દૂધ નો વપરાશ કરતાશે.
હા દૂધ નો વપરાશ કરીએ છીએ. તમે પણ તમે પણ રાખતા હશો ને.
હા મારે બાર ભૈસો છે.
બાર ભૈસો છે હે ને એવું એવું.
બાર ભૈસો છે એમ. અ બાર ભૈસો થી ત્રણ ભૈસો દિવસ અત્યારે દૂધ આપી છે હ
તમે ખેતીમાં તમે ખેતીમાં શું કરો.
આમાં ખેતી માં શિયાળુ પાક તરીકે તમાકુ કરે. ભાગ તરીકે અમે. ડાંગર પણ કરીએ છીએ અને ચોમાસું ભાગ કરી પણ ડાંગર કરીએ છીએ અમે. ઉનાળામાં બાજરી પણ કરીએ છે.
અયવગવું શોણો
આમાં. તમાકુ શિયાળા ના આધાર તારે ચમાસા આ ડાંગરો. પાકશે છે એના પછી અમે જેવ શિયાળો ચાલુ થશે એટલે અમે એનું ધરો નાખીશું પછી એ ઘરુ ઘરુ મોટું થાય પછી એ ખેતરમાં રોપીશું અલગ અલગ એના શું કેવાય અમુક ડિસ્ટસ પ્રમાણે છૂટા છોટા છોડ રોપીશું અમે. એ છોડે રોપીશું પછી એમાં અમુક ખાતર નાખવાના થાય. દવા છાંટવાની થાય કેમ કેને મોટો કરવાનો હોય છોડને તમાકુના છોડ મોટો કરવાનો. પછી. બે મહિના પછી ધારો કે માર્ચની અંદર એની અમે કાપણી કરી. નહીં તમા કોણી કરીળી કરે એટલે તમારું એક વસ્તુ એવી છે કે. એનો હું શું કે મેક્સિમમ બધું આખો છોડ વેચી જાય એમ. એમના પાંદડા હોય એ પણ વેચીય જાય.
થડ થી લ‌ઈન.
હમ એનું વિચી એમ. હમ એ બધું વેધાય ને સારો એવો તમાકુ નો ભાવ હોય છે. પછી એના પછી અમે ઉનાળામાં પછી બાજરીનું વાવેતર કરીએ છી.
બાજરી બાજરી બારી બાજરી ના રોટલો જોવો છે.
હમ હમ હમ બરાબર. તો બીજું શું કરો સ્ટડીમાં સ્ટડીમાં કેવું તમારે ભણવામાં કેવું છે.
ભણવામાં એકદમ એકદમ અ મસ્ત.
બરાબર હમ્મ. મ કોઈ તૈયારી કરો છો ગવર્મેન્ટની?
હા હા કરીએે સરકારી નોકરીની બે મહિના પછી હ.
હમ હમ બરાબર.
હમ હમ શાની તૈયારી કરો છો.
કોન્સ્ટેબલ ની.
બરાબર. તો તૈયારી કરજો તમે આની અંદર. આવનાર સમયમાં ગમે ત્યારે ગુજરાત સરકાર પરીક્ષા લઈ શકે. તો તમારી પેલાથી જ અત્યાર તૈયારી હોવી જોઈએ તમા પરીક્ષા ની અ પરીક્ષા પાસ. કરવા માટે એવું કેતા અત્યારે તમે તૈયારી કરશો ને એનો ફાયદો. થશે કે જયારે પરીક્ષા આવશે ત્યારે તમે તૈયારી કરીને બેઠા હશો. અને જોતા તૈયારી નહી કરો તો જ પરીક્ષા આવશે તે તમારો ટાઈમ બિલકુલ નહી હોય, પરીક્ષાની તૈયારી કરવા માટે એમ પરીક્ષાની તારીખ જાહેર થઈ જશે ફોર્મ ભરાઈ જશે હમ
તૈયારી રાખીએ છીએ, અમે તો
હમ, હમ એટલે અત્યારે દિવસ નું કેટલા કલાક વાંચો છો, તમે
દિન ચાર લાખ મા્યા આખી
બરાબર સવાર બે કલાક હાજી બે કલાક કેવી રીતે વાંચું છો.
હા ક
હમ હમમ પછી બાકીનો આખો દિવસ શું કરો છો.
હ એ બસ ખેતી ન કોલેજ જવાનુ
બરાબર હમ બરા એટલે સવારમાં કોલેજ જતા હશો તમે બપોર પછી ખેતી નું કામ કરતા હશો. બરાબર
હા.
હ આ ચોમાસા ની અંદર કે બહાર જવાની. ઈચ્છા કરીરી ફરવા માટે
હમ ફરવા માટે જવાની ઈચ્છા છે, ગિરનાર ખોરા
ગિરનાર ફરવા જવાની ઈચ્છા છે, એમ પેલા ગયા છેો તમે ગિરનાર કોઈ દિવસ
બ ગયા નથી એટલા માટે જવા ગયા નથી તમેયા છો.
હમ હમ હમ હમ હા ઉનારગયો હતુ, બહુ મસ્ત જગ્યા છે. ગિરનાર ની અંદર સારા એવા ફરવા લાયક સ્થળો પણ છે, તો અમે ગયા વર્ષે ચોમાસાના ચોમાસા દરમિયાન જ ગયા હતા તો ચોમાસાની દરમિયાન ગિરનાર માં ફરવાની બહ વધારે મજા આવે ગિરનાર નો જે પર્વત છે પર્વત તમે જે ચડશો તો એંયા આગળ મુખ મુખ્ય સીડી પણ છે અને બીજી જૂની સીડી પણ છે, તો મુખ્ય સીડીથી ચડવાનું અને જૂની સીડીથીનીચે ઉતરવાનું આ રીતનું પ્લાનિંગ કરીને જોજો તો તમમે બહ વધારે મજા આવશેને મહત્તમ તમે એમનો લાભ લઈ શકશો તમારી પ્રવાસનો હા, બરાબર એટલે હમ, એટલે પછી થથળો જુનાગઢની અંદર ઘણા બધા છે તમે ચોમાસાની અંદર એ ફરી શકો છો. તો ચલો સારું હુ, તમને પછી ફોન કરુ
ઓકે ઓકે વાંધો ન ચાલો થેન્ક યુ થન્ક યુ હા હા વાંધવ ન